હલો
કેમ છો.
મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છુ, આજે શું વાત કરીએ
આજે તો કપડા વિશે વાત કરીએ મને ફેશન ખુબ ગમે છે.
વાહ મને પણ કપડાંની શોપિંગ કરવી ગમે છે.
તમે વધુ કયા પ્રકારના કપડા પહેરો છો.
હું જનરલી જીન્સ અને શર્ટ પહેરું છુ.
હું પણ પણ ફેસ્ટિવલ સિઝનમાં ટ્રેડિશનલ કપડા પહેરવું બધુ ગમે છે
ટ્રેડિશનલમાં તમે શું ગમે છે
સાડી અને કુર્તી ગમે છે તમને
હમ મે કુર્તા જેકેટ કેડીઓ ગમે છે
હા પણ સાડીમાં અલગ જ એલિગન્સ હોય છે
બિલકુલ તમારો ફેવરેટ કલર નો ડ્રેસ કઈ છે
મને બ્લેક કલર ખુબ ગમે છે
બ્લેક તો એવર ગ્રીન છે
તમને
મને બ્લૂ અને વ્હાઈટ કોમ્બિનેશન ખૂબ ગમે છે
ઓફિસ માટે કયા કપડા બેસ્ટ હોય
ફોર્મલ શર્ટ અને પેન્ટ
અને કોલેજમાં
કમ્ફર્ટેબલ જીન્સ અને કરઝલ શર્ટ
આજ કલ ઓવર સાઇઝ ટી શર્ટ્સ નો ટ્રેન્ડ છે
હા ઘણા લોકો પહેરે છે
તમને બ્રાન્ડેડ કપડાં ગમે છે કે લોકલ
જો ક્વોલિટી સારી હોય તો બ્રેન્ડ હોય કે લોકલ ફરક નથી
સાચી વાત
તમારી સૌથી યાદગાર શોપિંગ કઈ હતી
એક વખત સેલમાં ખુબ સસ્તામાં જેકેટ લીધું હતું
કેટલકમાં
એટલે ઓરિજિનલ પ્રાઇસ ત્રણ હજાર હતી પણ મને બારસો માં મળી ગયું
વાહ મસ્ત ડીલ હતી
તમને બાર્ગેનિંગ આવડે છે
થોડું ઘણું
મને તો બિલકુલ નથી આવડતું
કપડાં ખરીદતા વખતે સૌથી પહેલા શું જોવું જોઈએ
ફેબ્રિક
કુપન
કોટન કપડાં વધુ સારા લાગે છે
સ્પેશિયલી ગરમીમાં
હમ વિન્ટરમાં શું પહેરો છો
સ્વેટર હુડી અને જેૅકેટ
હમ હુડી મને પણ ખુબ ગમે છે
તો અમારા પાસે કેટલા જેકેટ હશે
લ
મારા પાસે તો જ છે
તમને મેચિંગ કરવું ગમે
હા શૂઝ અને કપડાં મેચિંગ હોય તો સારું લાગે
ફેશનમાં કોન્ફિડન્સ પણ જરૂરી છે
બિલકુલ
કેટલાક લોકો મોંઘા કપડાં પહેરે પણ કોન્ફિડન્સ નથી હોતું
સાચી વાત
તમને ઓનલાઈન શોપિંગ કરો છો.
હા ઘણી વખત હ
ઓનલાઈનમાં સાઈઝનો પ્રોબ્લેમ થાય છે
ક્યારેક થાય
એટલે હું સ્ટોર માંથી લેવું પસંદ કરું છું
ક્યાં ટ્રાય પણ કરી શકાય
તમને ફેસ્ટિવલમાં નવા કપડા લેવાની આદત છે
હા ઈદમાં તો ખાસ
મારા ઘરમાં પણ બાળપણના બાળપણમાં નવા નવા કપડા મળે તો કેટલી ખુશી થતી હતી.
હા દિવાળીની સવાર યાદ આવી ગઈ તમે ટ્રેડિશનલ વધુ ગમે કે વેસ્ટર્ન
બંને
કૂપન
વેડિંગ માં શું પહેરવું ગમે
કુર્તા અને જેકેટ
હું સાડી કે લેંગા પસંદ કરુ
વેડિંગ ફોટોમાં ટ્રેડિશનલ લુક સારા આવે છે.
હમ એકદમ
કપડાં વ્યક્તિની પર્સનાલિટી પણ બતાવે છે.
હા પણ વ્યક્તિની વેલ્યુ કપડાથી નથી, થતી
બિલકુલ સાચી વાત
કેટલાક લોકો સિમ્પલ કપડામાં પણ ખુબ સરસ લાગે
કારણ કે તેમનું વર્તન સારું હોય છે.
ફેશન કરતાં કમ્ફર્ટ વધુ ઇમ્પોર્ટન્ટ છે.
હું પણ એજ માનું છુ.
તમને વ્હાઈટ શર્ટ ગમે
હા ખુબ
વ્હાઈટ શર્ટ દરેક પાસે હોવી જોઈએ.
ક્લાસિક્સ ચોઈસ છે.
હમ શુઝ વિશે પણ વાત કરીએ
હા કપડા સાથે શૂઝ પણ ઇમ્પોર્ટન્ટ છે.
સ્નેકર્સ મારા ફેવરેટ છે.
મારા પણ
કપડા ની સાંભળ કેવી રીતે રાખો છો.
પ્રોપર ફોલ્ડ કરીને કબડમાં મૂકી દઉં છુ.
આયન કરો છો.
હા ખાસ ઓકેશન હોય ત્યારે
હું પણણ
આજે ફેશન ઇન્ડસ્ટ્રી ખુબ મોટી થઇ ગઈ છે.
સોશિયલ મીડિયા થી ટ્રેન્ડ જલ્દી પહેલા ફેલે છે.
હા રોજ નવો ટ્રેન્ડ આવે છે.
હા રૂ પણ બધા બધા ટ્રેન્ડ ફોલો કરવા જરૂરી નથી.
જે આપને સૂટ થાય એ પહેરવું જોઈએ.
બસ એજ અસલી સ્ટાઇલ છે.
સાચી વાત કરી
કપડા સુંદર હોય તો મૂડ પણ સારો થઈ જાય
એકદમ સાચું.
હમ અને કપડા ની વાત તો હજુ ઘણી બાકી છે.
તમને શોપિંગ મોલમાં લોકલ માર્કેટ
હા મને લોકલ માર્કેટ વધુ ગમે છે.
શું કારણ છે.
હા એ તો છે, મોલમાં ત્યાં વેરાયટી પણ હોય, અને બાર્ગેનિંગ પણ થઈ શકે
હા એ તો છે, મોલમાં બધું ફિક્સ પ્રાઇસ હોય.
પણ મોલમાં એમ્બિયન્સ સારું હોય છે.
અને કપડાં પણ સરસ ડિસ્પ્લે કરવા જો હોય.
હમ સાચું કું મને અ તમને ક્યારે શોપિંગ કરવી વધુ ગમે? મને પણ ત્યારે નવા કલેક્શન આવતા હોય છે. તેમાં ક
ક્યારેક શોપિંગ કરવા જઈએ ને કઈ ના ગમે.
અને ક્યારેક તો જે લેવાના હોય એ પણ લઈ આવીએ.
હા હા એ તો બધા સાથે થાય છે.
તમને વોડ્રોપ ઓર્ગનાઈઝ રાખવું ગમે!
હા પણ ઘણા દિવસ સુધી જ.
મારા સાથે પણ એવું જ થાય છે.
થોડા દિવસમાં ફરી બધું મિક્સ થઈ જાય.
તમારી પાસે સૌથી વધુ કયા કલર ના કપડા છે?
વાઈટ.
મારા પાસે તો બ્લેક.
બ્લેક દરેક સિઝનમાં ચાલે.
અને ફોટોમાં પણ સરસ લાગે.
તમને ફેશન ઇન્ફ્લુઅન્સર ફોલો કરવા ગમે?
થોડા ઘણાં.
હું પણ રીલ્સ જોઈને આઈડિયા લઈ લઉં છું.
પણ બધા સ્ટાઇલ આપડે શું થાય એ જરૂરી નથી.
બિલકુલ કપડાં પસંદ કરતા વખત ફેમિલીનો ઓપિનિયન લો છો.
હા ખાસ કરીને મોટા લોકોની.
મારા ઘરમાં પણ બધા સજેશન આપે.
ક્યારેક કન્ફ્યુઝન પણ થઇ જાય છે. એક કહે કે આ લો બીજું કહે હા હા હા પછી જે મન ગમે એ લઈ લેવું.
તમે ઓલ્ડ કપડા નું શું કરો છો?
જે સારા હું એ ડોનેટ કરી દઉં છું.
બહુ સ સાારી આદત છે.
તમે?
હું પણ ડોનેટ કરું છું અથવા રિયુઝ કરું છું.
સસ્ટેનેબિલિટી માટે પણ સારું છે.
હા વેસ્ટ ઓછું થાય.
કપડામાં તમને શું બિલકુલ નથી ગમતું?
બહુ અનકમ્ફર્ટેબલ ફેબ્રિક
મને પણ
સ્ટાઇલિશ હોય પણ કમ્ફર્ટેબલ ના હોય તો શું ફાયદો?
હા એકદમ સાચું કહ્યું
તમને સ્પોર્ટ્સ વેર ગમે?
ખુબ ગમે.
જોબિ જોગિંગ માટે પરફેક્ટ હોય છે.
અને લાાઈટ વેટ પણ હોય?
જીમાં લોકો ફેશન કરતા વધુ સ્પોર્ટ્સ વર પહેરે છે.
હા પ્રેક્ટિકલ હોય છે.
બિલકુલ આજે કપડાં વિશે બહુ બધું જાણવા મળ્યું.
હમ અને હજુ પણ વાત બાકી જ છે. તો પછી આપડે પછી મુલાકાત કરીશું હમ ચાલો બાય.
બાય.